તો
મા ક્યામાં તમે કેમ છ
બસ એકદમ ફાઈન બોલો બોલો વરસાદ આયવો?
આજે તો આખો દિવસ વરસાદ હતોને
હા હમણાં એક બે દિવસ પહેલા આપડી વાત થઈ હતી ત્યારે તો તમને બહુ ગરમી લાગતી તી એટલે તમને જ તો વરસાદ જોઈતો હતો.
હા. બે દિવસ તો બહુ વરસાદ છે.
સારું ને આપડે લોકોએ જ તો પ્રેયર કયરી તી કે વરસાદ જલ્દી આવે.
હા. બોલો બીજું શું બનાયુ છે તમે
શું કો? તમારો અવાજ બહુ એકો થાય છે.
શું બનાવ્યું આજે ખાવામાં?
આજે અમારા અહીંયા દાલફ્રાય, જીરા રાઇસ અને ભાખરી એવું એકદમ દેશી ખાવાનું હતું. પણ ક્યારે ક્યારે શું થાય રેગ્યુલર જંકફૂડથી થી આપણને બ્રેક જોઈએ.
હા. તો બોલો બીજું.
બસ કાઈ નહીં તમે બોલો શું પ્લાન છે તમારું હવે વીકેન્ડનું?
મારું તો થી તમારો શું પ્લેન છે?
હા મેં તો હું તો મોસ્ટલી બોમ્બે જઈશ મને શોપિંગ કરવાની છે. અને હમણાં શું બધાં હમણાં સીઝન સેલ ચાલેને હમણાં જુલાઈ ફસ્ટ વીકમાં.
હા હા.
તો છે ને ઈચ્છા એ છે કે ફ્રેશ સ્ટોકમાંથી બધું લઈ આવીએ.
અચ્છા.
તો
બસ તમે બોલો બીજું.
હવે તો એ મેસરેસ ચાલુ કરી છે.
હમણાં છે ને મેં અ એમેઝોન પર છેને ચાર જ એપિસોડ રિલીઝ થયા છે. હા સીયુ ટુમોરો એટ વોક કરીને છે ફાઈન છે. આમ સ્લો છે થોડી કોમેડી છે અને જે આજકાલનુ કોર્પોરેટ લાઈફમાં ને એના ઉપર હે જોજો તમને પણ બહુ ગમશે એટલે તમે વર્કિંગ છો ને એટલા માટે તમને ગમશે. એટલે આજકાલ ઓલા બધા બોસ કેવા હોય. કેવી રીતે પોતાના જૂની યર્સને આગળ નહીં આવવા દે અને પોતાનું ઓલું પોલિટિક્ અ પોલિટિક ચલાવે એના ઉપર છે સીરીઝ બહુ ફાઇન છે થોડી સ્લો છે. બટ બધા લેસન બહુ ફાઇન બતાવ્યા છે એમાં.
હમ્મ. તમે હોળી સિરીસ જોઈ એ પી ક્યુ લેસન.
હા મારી તો એ કંપની બઉ જ ફન એટલે મને એવું ફીલ થયું એ જોઈને કે આપણા ઈન્ડિયામાં તો આ થિયટરમાં રિલીઝ કરવા જેવું છે. બિકોઝ એમાં જે બતાયવું છે ને જેમ કે પોલિટશયન્સના બચ્ચા કે વા હોય કે અંડરએચ બચા ટ્રક માં - સેક્સ્યુઅલ એરેસમેન્ટ કરે કોઈ ને તો એના ઉપર એ છે અને એક ઓલું ટીમ
જો કેટલાક ગોવરમેન્ટ હોય ને એજ આ ટીમ બનાવે જેમાં આ બધા ઇસવર્ડસ ને રાખે છે અને એ લોકો કેવી રીતે એ બધા સ્કૂલને ટાર્ગેટ કરે છે એ લોકોને કેવી રીતે બધી ઓકે ને એમ એ બધું આ મુવીમાં બવ જ સારી રીતે પિક્ચરાઈઝ કર કરયું છે અને તમને એવું લાગશે ને કે આનું એક પણ એપિસોડ મિસ કરવા જેવું નથી દસ એપિસોડ છે તમે જોશો તો તમને બહ મ-
છે. હમ ઠીક છે થો પેલું પેથયુક
તમે બોલો તમારું શું ચાલે છે આમાં તમે જોબ માટે અપ્લાય કરવાના હતા ને વચ્ચા જોબ માટે તમે અપ્લાય કરવાના હતા ને
હા મારું તો ચાલુ જ છે
તો ક્યાં થી પોઝિટિવ રિપ્લાય આ
અરે નથી આવ્યું રે આમાં શું થયું કે વોર પતું થયું ને તો માર્કેટ તો જાઉ કે ક
અચ્છા
હમ હા મારે તો બઉ કામ છે
હમ પણ તમે કોઈ ઇન્ટરનેશનલ કંપનીમાં નહી ટ્રાય કરી શકો કારણ કે આજકાલ બધા ઇન્ટરનેશનલ લોકો વર્ક ફ્રોમ હોમ બહુ ગોતે છે
પર વર્ક હોમ ગોતુ તો નથી મળીયુ મળે
એજ કહુ છું કે તમે કોઈ ઈન્ટરનેશનલ ઓફિસ કંપનીમાં અપ્લાય કરો ને ને વર્ક ફ્રોમ હોમ માટે
હમ
તમારું મોબાઈલ છે ને થોડું દૂર રાખો ને તમારા મોડાથી એટલે બહ
માામડા બરાબર
હા હવે બરાબર છે
ઓહ
હાલો
હાલો હલો
હાલો
હાલો
હા બોલો
હ તમે પોલો
હા તો હું તમને એજ કહ છું કે તમે જયારે અપ્લાય કરો ને જોબ માટે તો ઇન્ટરનેશન પ્લેટફોર્મ પર પણ કરો કારણ કે એ લોકો છે ને ફેશર્સને ઈન્ડિયામાં જેટલું તમારા પાસે ઓપોર્ચ્યુનિટી નહી હોય ને એથી વધારે તમને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર આવશે અને
હ ટ્રાય કરી
પાક્કું. અને બધાને કેવું હોય છે હવે તમે પણ ઇન્ડિયન્સ છો તો તમને ઇન્ટરનેશનલ પ્રોડક્ટ ની પણ તમને આવું ક્રેબિંગ હોય આપણને ઓહો આ તો ઇમ્પોર્ટેન્ટ છે. તો દ સેમ વે. તમે બહારની ટ્રિપો ના માટે તમે ફોરેન આવો. તમે ઇન્ટરનેશનલ છો. તો એ તમનેજ ને બહ વધારે રીતે સપોર્ટ કરે. આજે રીઝન શું છે કે બધા ઈન્ડિયા છોડીને યુએસમાં, ઓસ્ટ્રેલિયામાં જોબ કરવા જાય છે. બીકોઝ આપણા ઈન્ડિયામાં એવું વર્ક એટમોસ્ફિયર છે જ નહીં. આપડા અહિયાં કેવું છે. રેફરન્સ બેઝ બહુ ચાલે. આજે હું મેનેજર જો તો હું કોઈ રેફરન્સ આપું તો એ માણસ ને તમે પેલા લો ભલે પછી બીજામાં એનથી વધારે ક્વોલિફિકેશન હસે પણ આ હું મેં રેફરન્સ આપ્યું છું એટલા માટે મારા માણસને તમે લો. આપણા ઈન્ડિયામાં આ સર્કલ ચાલે અને એ સર્કલ આઉટ ઓફ ઇન્ડિયામાં નથી. અને તમે આજે તમે તો ડિજિટલ માર્કેટિંગમાં છો ને? તો એના માટે તમેય યુએઈમાં પણ ટ્રાય કરો, દુબઈમાં તો એનું બહુ મોટું માર્કેટ અને તમને નવી વસ્તુ શીખવા પણ મળશે.
અચ્છા
એજ હું તમને એજ કઉ છું કે તમને છે ને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ટ્રાય કરો.
તું કરે તો ટ્રાય કરીશ.
હમ બોલો બીજું?
બીજું શું? કઈ નથી.
કઈ બી કે ની ગમે
હા હમણાં સેલ લાગ્યું છે ને.
એજ, તમે જનરલી કયા બ્રાન્ડમાંથી શોપિંગ કરો?
હું કઈ ફિક્સ નથી મારૂ.
ઓ તો પણ એક પર્ટિક્યુલર હશે ને કે ભાઈ આ બ્રાન્ડની ફિટિંગ મને ફાવે. આની ક્વોલિટી મને ગમે.
એ તો એચ એન્ડ એમ બવ ગમે છે.
હા તો એચ ઍન્ડ એમ નો સેલ તો ટવેન્ટી સેવન જૂન થી સ્ટાર્ટ થઈ ગયું છે.
હમ
એ સાઈટ ક્યારે તમે જાઓ તો મને જણાવજો કેવું છે સેલ અને રિસ્પોન્સ કે તો હું પણ તમને જોઈન્ટ કરું પછી.
બોલો બીજું? તમને વરસાદની સિઝન ગમે?
હા તો.
બહુ ગમે? બો
મને તો બિલકુલ નઈ ગમે. ઘર માંથી નીકળવા પેલા દસ વાર વિચારવું. કે ભાઈ વરસાદ થોડો ઓછો પડે તો હું નીકળું. હ ના પ્લસ આપણે નવા કપડા પહેરી નથી શકતા. ફૂટવેર આપડા ફેવરેટ નહી પેરી શકીએ, કમ્પલસરી રેની સીઝન ના ફૂટવેર પેરો. જે કોઈ આઉટફિટ સાથે જાય કે નહી જાય? બધું સાઈડમાં
હા. એ તો
એટલે મને થોડી ઓછી છી ગમે એટલે મને સ્ટાર્ટિંગમાં આવે ને વરસાદ બસ એટલું જ ગમે. એના પછી નહી ગમે
હમ અમારે ત્યાં તો બે દિવસમાં લો કંટાળી ગયા જ છે
એજ કવું છું ને કે સ્ટાર્ટિંગમાં જો ને એના પછી તો નહી ગયો ને કપડાં નહી સુકાય ઘરમાં પછી વિન્ડો બંધ રાખવી પડે આપણને કે પાણી અંદર નહી આવી જાય બધ બી જગ્યા આખા ઘરમાં છે ભેજ વાળી વાસ આવે નહી ગમે આપણને આવું આખો દિવસ પેક પેક રહેવાનું
હા
સૌથી બેસ્ટ ભંત છે ને વિન્ટરની છે બધું પહેરો બધું ખાઓ બધે ફરવા જાઓ એટલું ગમે અને આપણને છે ને તમે તમે જોજો નોટિસ કરજો વિન્ટર સિઝનમાં છે ને આપડે ડબલ ટ્રીપલ કામ કરીએ તો પણ આપને થાક નહી લાગે
હમ હ હ અમું
શુંકો
પોડા પડા
તમે બોલો કઈ
હમ
શું કર તને મેઅપમાં શું ગમે છે
મેકઅપ મને તો વધારે ખબર નહી પડે મારા માટે મેકઅપ કેમ તો લિપસ્ટિક કા જલ અને થોડું બહુ બ્લશ ને એવું લગાડું બસ થઈ ગયું
હમ તમારો ફેવરેટ બ્રાડ કયું છે
મારું ફેવરેટ માં તો જો લે મેં એક ચન હું આંખ બંધ કરીને વાપરી શકું કારણ કે ઈન્ડિયા માં એનું મેન્યુફેક્ચરિંગ છે પછી મેક્ અ મેકની પણ છે ને મેં સાંભળ્યું છે કે લિપસ્ટિકો બહુ લોંગ લાસ્ટિ ંગ અને સારી ક્વોલિટીની છે મારા પાસે પણ એક છે પછી મેબલીન ના જે આપણા રીઝનેબલ રેટના પ્રોડક્ટ આવે છે એ બધા જ બહુ ફાય
હા
ચાલો તમારા જોડે વાત કરીને ગઈ હ આપણે ફરી સ્યારે વાત કરશું હેને
હા